કેમચ આવીસ ભાઈ મજામાં
મજામાં છે તું કેમ છે?
હું પણ મજામાં છું હું શું ચાલે છે?
બસ ભાઈ સારુ ચાલી રહ્યા છે આજે આપડે જયારે પા છડા ટ્રીપ ગયા હતા ના ના વોટર કેડમ ના.. હા તે વાત તો યાદ આવી ગઈ મને તો મે કહીઓ કે આારથી ફોન પર બાત કરીને હ વાત કરી નહી.
એ આપડે લોકોને શાળા વાળા લઈને ગયા તને ટ્રીપ પર તો આપડણે પ્લાન કરીને ગયા હતા.
હા હા સાચું કઉ છો.
હમ મજા આવી ગઈ હતી એ ટ્રીપ માં.
હરે મજા તો આવી ગઈ હતી પણ આપણે બહ બધા મેમ્બરી પણ લઈ હતા.
હમ આપણેે બંને જ તો પ્લાન કર્યા હતા પૂરા ટ્રીપના
અ બધા બધા લોકોને બહ મજા આવી ગયા હતા પણ એક તો અ કાંડ થઈ ગયા હતા છે. ઠીક મેબરીઝ બની.
હમ અરે ભાઈ પછી પચીસ લોકો ને લઈ જવા આસાન વાત થોડી છે ભાઈ આપડે પચીસ લોકો ને લઈ ગયા હતાં
આપણા શાળા એ મના કરી દીધી હતી કે તે લોકો આપણા આ લોકોને આ સાથે આાસલે પિકનિક નઈ લઈ જવાની પણ આપડો પણ આપણ લોકો ન મન હત કે આપડા હા જે શાળામાં આખરી સાલ છે તો આપણને જવાની જ છે.
હા એ ભાઈ કઈ તો મેમરી બનશે જવા માટે જવાજ જોઈએ.
સારો કહો છો તેજ માટે આપણેે બંને લોકો પ્લેનિંગ કરી રહ્યા હતા કે ચાલો કઈ ફરવા જઈએ બધા મળીને તો આપણે વોટર કિંગડમ પ્લાન કરી હતા.
હમ અ ભાઈ એમાં બહ મગજ મારી થયા તા લોકોથી પૈસા જમા કરો. ટિકિટ કાઢો ટિકિટ જઈ
અરે પહેલા પૈસા સૌથી વધુ પ્રોબ્લમ હતો તો પૈસા જમા કરવાનું.. હ કારણ કે બહુ લોકો એવા હતા કે કહી દેતા કે અમે આવવાના અને
હા પણ પૈસાય નહી આપ હ એવું તોું એમ હા
તો આપડણે નક્કી નહી કરી શકાય ને કે એ લોકો આવવાના કે નહીં.
હમ એન્ડ ટાઈમે કોઈ મના કરી દીધું તું આખરી ટાઈમે ભાઈ આજજીન ક મમ્મી મના કરે છે નહી આવવા..
કોઈ કોઈ અ વ્યક્તિ એવા એવા હતા કે એ લોકો પૈસા આપી દીધા અને પછી બે દિવસ પછી કહે છે. કે મેં નહી આવવાનું મારા મમ્મી મના કરી દીધી
હા અરે ભાઈ બહ ઘણા લોકો
અને હ અને આપડા લોકો તો ટિકટ પણ બુક કરી દી દય હતા
પેલા તો નક્કી કર્યું અને કેટલાક લોકો તો ભાઈ કેહે છે કે આવવા ના પણ પૈસા બાદમાં આપું
એટલા મતલબ આપણે જેમ પૈસા નહી આપે તો આપણે ક્યાંથી વિચારી શકી કે લોકો આવવાના ટિકિટ ક્યાંથી બુક કરે
આપણે નિર્ણય લીયા હતા કે ભાઈ એક નવું ગ્રુપ બનાવશે અને જે પૈસા આપશે તેને જ એડ કરશે
હા અને સારો કયો
આપડું પ્લેનિંગ પણ જોરદાર હતું ભાઈ
અરે આપડે પચીસ લોકોને આપણે વિચાર્યું હતું કે આપણે જો જઈએ સવારે સવારે તો એમ માં ભીડ નહી હશે તો આપડે ચાલુ ટિકિટ લઈને જઈએ તો થોડું પૈસા વધશે અને પછી આવવા વખતે થોડા ભીડ હોય તો આપડી લોકોએ ટિકિટ બુક કર્યો હતો
પણ આપડે તો ભાઈ ટિકિટ તો નીકાળ્યા હતા બટ ટિકિટ આપણેે લોકલનો નીકાલી દીધા હતા અને આપને લોક બેસી ગયા સુપરફાસ્ટમાં
એ તો ભાઈ બહ બધું બહુ સારું મેમરી છે આપણા માટે
હા ભાઈ બીજી પકડી લીધું હતા.
હા જયારે આપડે પચીસ લોકો સ્ટેશન પર ઉતારીયએ ત્યારે એ આપણાથી દુ ભાઈ તું ટિકિટ આપ અને આપણા અપણને થોડી ખબર કે આપડા પાસે ગલત ટિકિટ આવી ગયા છે.
તો આપડે તેઓને આપણા પાસે ટિકિટ છે એમ કહીને લે ભાઈ
હમ પચીસ લોકોનો ટિકિટ આપી દીધા ભાઈ એમને પૂલ પમથી આપી દીધા. લઈ લે ભાઈ આપડા પાસે તો છે ભાઈ તમને હું કેસુ.
એ પછી જયારે આપડે જોયું તો આપડા સાથે વાટ લાગી ગયો.
ત્યારે આવી જાવો આવી જાવો પચીસ લોકો તમને આ ગલત ટિકિટ નીકાલ્યા છે.
ત્યારે તો ભાઈ ફાટી ગયો આપડા કારણ કે એમ હા આપડા લોકો પાસે ટિકિટ તો હતી અને એ દસ હજાર ફાઇન માંગતો હતો.
હમ એ તો ભાઈ એ તો સારું છે કે ભાઈ આપડે એક તો આપડે લોકોને મરાઠી નથી આવતી હતા પણ સારું છે કે આપડા દોસ્તાર બે ત્રણ હતા કે ભાઈ એમને મરાઠી આવતા હતા એક તો આપડે મુંબઈમાં આવી ગયા હતા.
હા હા.
ઓ તો એ ભાઈ કઈ કઈને થોડુંક કમ કરાવ્યું એ તો એ તો ભાઈ દસ હજાર માંગતા હતા એટલા તો આપડે લોકો પાહે હતા પણ નથી.
પછી માંગીને આપ્યા એવુને. એ તો અડધો કલાક સુધી આપડે એના પાસે બેયી હતા બેયી. માફ કરી દીધું આપણને પણ એ ની માન્યું.
હમ જાવ દિને કાકા જાવ દિને કાકા આપણે મહેશ કરતા તાય તને ખબર યાદ છે.
હા હા ભાઈ ખબર છે મને.
એ તો ક્યારેક ભૂલશે નથી
હમ સારું એ આપડે ખ પણ નહી બોલી શકાય.
હમ જેમ જેમ પહોંચ્યા આપડે લોકો એવો ફોટો પણ પાડ્યા.
હા
એ આપ લોકોને. તમ કહી. ખતરનાક મેમરી બની ગઈ હતી.
હા સારો ગઉ છો
એ તો વોટર કિંગડમમાં મજા આવ્યો એ તો હમ આપડું હોટલ કિંગડમ ગયા ને હોટલ કિંગડ સારું છે મતલબ પૈસા વસૂલ થઈ ગયા હતા
હા એમાં બઉ બધા રાઈડર હતા. તો આપણા જોઈ ને આપણને બહુ આનંદ થયો.
હમ બઉ સારુ અને કોઈ અને પછી જેટલા આવે છે આવવા બાદ કો કોઈ પણ આપ લોકો બેકાર હતા બધા લોકો કીધું કે ભાઈ હા બહુ સારું ટ્રીપ હતા બહુ સારું છે.
હા અને જ્યાં ટ્રીપ પછી આપડે જ્યાં પણ મળીએે તો ભલે જ આપણને અ જે પૈસો પીટી ને આપી દીધા. પડે પર જયારે પણ વોટર કિંગડમ નો બાદ થાય એ વાત કોઈ નહી ભલે બોલે
એમ બન લોકોને ભાઈ દિમાગમાં બેસી ગયયો છે ભાઈ મેમરી એક.
હા એમાં પણ જો આપડા એક અ દોસ્ત હતો એનો એક ડાયલોગ
હમ.
એ લોકો તો બધા હા. એક મિટ આવ્યું
હમ હમ અરે બહ સારું ભાઈ. ખછથી. ટીસી પકડ્યો એ પણ સારું થયું ભાઈ મેમરી બની ગય હોય તેનાથી કોઈ એવું બૂરું નહી થયું.
સાચો કહો છો.
હમ કઈ કરઇડ યા છે તને.
હ આપણે આપણે આપણે જયારે અ બોરીલી સ્ટેશન ત્યાંથી આપણે ગોરાઈ ઘાટ ગયા હતા અને ત્યાંથી આપણે વોટર કિંગડમ
હમ્મ-હમ્મ. હમ્મ બ બોટ કિડમ પાણી ના વચ્ચેમાં છે ને એટલે બોટથી જવાનું એક .
હા નહ ત્યાં લોકો ગાડી થી પણ જાય છે. પણ જો ભૌધિક જવાનો રસ્તો છે આપડણે બોટ
હા-હા. હા ભવતી વ્યૂ મીળ્યું ભાઈ સી વ્યૂ પૂ બધું જોવા મળએ.
હ આપણે અ જો આપણા ટ્રીપમાં આપડણે બહુ બધા વાહનોનો લી જો આપડે યાંથી રિક્ષામાં ગયા પછી ત્યાં ટ્રેન માં ગયા. ટ્રેન માં પછી બસ માં બેયા બસ માં પછી બોટમાં ગયા. બોર્ટમાં પછી ત્યાં વોટર કિંગડમના ટ્રેનમાં બે્યા હા બઉુ બધા ગાડીઓમાં
અ બહ ટ્રાવલિંગ કરીને પહોંચ્યા હતા બાય વોટલ કિન્ડમ બંધા ય ટ્રે
એજ તો મેમરી છે ભાઈ જયારે આપણે થોડો અ બળી જાય અને ત્યારે આપણે આ ટ્રીપ ના યાદ કરીએ તો આ ની યાદ થાય કે કેટલા પૈસા ગયા હતા એ જે યાદ થાય એ મેમરી યાદ થાય.
તં ભ બીજી પકડ્યું હતું આપડે લોકોને કેવી કેમ રીતે એ
અરે તને ખબર છે કે આ હવે અ દસ પંદર દિવસ પહેલા મે બોરવલી સ્ટેશન પર ગયા હતો. અને ત્યાં મને તેજ ટી ટી સી મળ્યું જે આપણ આપણ લોકોને પકડ્યો હતો.
એ આ તો મેમરી રીકડ થઈ ગયા તમાર.
અ મને તો અ જયારે મે મે તે સ્થિતિને જોયયો ને તો સૌથી પેલો જો મારો હા છે ને એ મારા ખિસ્સા માં ગયો. મારા પાસે ટિકિટ તો છે ને.
એ નહી હોય તો વાપસ ફાઇન મારશે.
હા નઈ ભાઈ એ આપડા અ સગા વાલા થઈ ગયા એઅપ ને ફાઈન મારી દે જયારે પણ જોઈએ.
આપડે લોકોને રૂટી લીધા છે.
હા તેજ ને.
તો પણ હું બચી ગયો ભાઈ તીન ચાર હજાર જ લીધા એ તો ભાઈ પહેલે તો ભાઈ દસ હજાર કીધા હતા.
એ તો કહેતો હતો કે તમારા પચીસ લોને ચારસો રૂપિયા હિસાબથી દસ હજાર રૂપિયા આપી દો અને અ વોટરકેડ કીન્ડોમજ જાઓ.
હમ્મ ભાઈ આપણે કીધા ભાઈ ત્યારેજ શું કે છે આપડે લોકો ભાઈ કહીને આવે છે કે ભાઈ વોટર કિંગડમ જા જાય છે.
હા તે ને ચાલો. પછી તારાથી વાત કરીને યાદો આપણને બહુ સારું ગમ્યું.
એક કોલમાં થાય નહી.
હમ્મ ચાલો જય શ્રી કૃષ્ણ.